હા કેવું ચાલે છે વેકેશન મિત્ર? હા! અભ્યાસને એવું બરાબર ચાલતું છે ને? હમ તો એક ટોપિક પર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્ર, તો ટોપિક નું નામ છે મિત્ર તો આપણે જે ડિજિટલ પેમેન્ટ.
હા.
તો ડિજિટલ પેમેન્ટ વિશે થોડું જણાવજો ને. ડિજિટલ પેમેન્ટ આપણા જીવનમાં કેવી મહત્વ છે, એના
ડિજિટલ પેમેન્ટ આપને, આપણા ખાતામાંથી બીજાના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા માટે ઉપયોગી શે. જેના થી ઝડપી નાણાકીય વ્યવહારો થઈ શકે છે.
હા ભાઈ તમારી વાત . પરંતુ મિત્રો હાલમાં આપણે જોવા જઈએ ને મિત્રો કે જે ગામડા વિસ્તાર શે, ગામડા વિસ્તાર થી માંડીને આપડ શહેરો વિસ્ત કે. અને જે આજુબાજુની જે નાની નાની દુકાને રેને જે જેમ કે આપણે ચા નાસ્તા વાળી શાકભાજી. જેવાાઈ. બધી જ જગ્યાએ હવે સ્ સ્કેનરો લગાવેલા હોય છે, એટલે કે આપણે મિત્ર એક રૂપિયાની બી આપણે લેવડ દેવડ કરી હોય તો આપણે કમિશન ના આપવુ પડે અને ડાયરેક્ટ આપણે સ્કેન કરીને આપણે આપણે યુપીઆઈ દ્વારા કરવું યુપીઆઈ દ્વારા આપણે આપી શકીએ શીએ. તો શું મિત્રો તમે પણ આય ડિજિટલ પેમેન્ટ ચલાવો શો.
મોબાઇલમાં એપ્સ શે તેનાથી હું કોઈ પણ વસ્તુની ખરીદી કરવા કરુ શુઅને નાનાની ચુકવણી યોગ યુ પી આઈ દ્વારા કરું છું તે ખુબ જ સારા અને ઉપયોગી શે.
હા, ભાઈ તમારી વાત તો સમજી શે. પરંતુ મિત્ર હાલમાં તો જોવા જાયે ને મિત્ર એટલે મોટી-મોટી મોટી જે કંપનીઓ હોય મોટી-મોટી જે ઇન્ડસ્ટ્રી હોય અથવા તે જે મોલો હોય. જે જે પણ દુકાનો હોય તો એ બધી જગ્યા ક્યુ આર કોડ હોય એટલે કે જે સ્કનર લગાવેલા હોય છે. ને આપણે ખિસ્સામાં મિત્ર પૈસા રાખીને રાખવા ન પડે કારણ કે હવે તો મિત્ર એવું છે કે, આપણે મોબાઈલ મોબાઈલમાં જ પૈસા રાખી શકીએ. અને એનાથી આપ પણ એવું ભય ના હોય કે ચોરી થવાનો હોય ના હોય મિત્ર
હાં હાં વાત સાચી છે, પૈસા ખોવાઈ જવાનો પણ કોઈ ન હોય, અને યુ પી આઈ દ્વારા સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે, અને આ નેટવર્ક હોય તેવી જગ્યાએ યુપીઆઈ શક્ય બને છે, જેમ કે અંતરિયાળ વિસ્ત વિસ્તારમાં નેટવર્કની ખામીને કારણે, આ પદ્ધતિ સરળ રીતે ચાલી શકતી નથી, તેના માટે સરકારસીએ શ્રીએ અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કની સુવિધા પૂરી પાડવી. જોઈએ, જેથી યુ પી આઈ વપરાશ કરતા ગ્રાહકો સરળતાથી નાણાકીય વ્યવહારો કરી શકે છે.
હાં ભાઈ તમારી વાત સા સાચી છે પરંતુ પરંતુ મિત્ર‌ હવે જોવા જઈએ ને તો જે ગામડા વિસ્તાર છે. ગામડા વિસ્તાર છે. એવા ગામડાં વિસ્તારમાં પણ મિત્ર. હવે જે પહેલાના જમાના ડિજિટલ ડિજિટલ પેમેન્ટ શું છે એના વિશે ખબર? પણ ન હતી, પરંતુ પરંતુ હાલમાં જોવા જઈએ તો બધી જ જગ્યાએ આ ડીજીટલ પેમેન્ટ નો ઉપયોગ થઈ રહ્યો છે. બધી જ જગ્યાએ લોકો મોબાઈલથી વ્યવહાર કરતા હોય છે. અને પહેલાંના જમાનામાં એવ હતું મિત્રો કે જે જે દાદા દાદી હતા, અને જે વડીલો હતા એ લોકોને આ ડિજટલ પેમેન્ટ વિશે ખબર ના હતી. તે તો મિત્ર એ એટલું જ એ લોકોને ખબર હતી કે જો પેલાના જમાના એવું હતું કે જે પણ પૈસા હતા એ બેંકમાં મુૂકવા માટે પણ ડરતા હતા કારણ કે એ લોકોને એવું હતું કે. ચોરાઈ જવાનો ભય હોવાથી અથવા તો કોઈ લઈ જાય ને એ લોકો પોતાની તિજોરીમાં મુકતા હતા પરંતુ મિત્ર હાલમાં જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિઓ પોતાની તિજોરીમાં પૈસા ના મૂકે બેંકમાં મકે છે કારણ કે બેકમાં જે વ્યાજ મ હોય છે અને એનાથી એ લોકોને પણ ફાયદો હોતો હોય છે. તો મિત્રો શું તમને આ વાત યોગ્ય લાગે?
તે લોકો નાનાકીય વ્યવહારો રૂપિયાથી જ કરતા હતા અને હાલના જમાનામાં નાણાકીય વ્યવહારો. યુપીઆઈ દ્વારા કરવામાં આવે છે, યુપીઆઈ દ્વારા. ઘણી બધી એપ્લિકેશનો એપ્સ પણ ઉપલબ્ંધ છે જેમ કે ગૂગલ પે, ફોન પે જેવી એપ્સ પરથી નાણાકીય વ્યવહારો કરી શકાય છે, અને તમારી વાત સાચી છે કે પૈ પૈસા ખિસ્સા માંથી ખવાઈ જવાનો ભય હવે રતો નથી, યુપીઆઈ ના કારણે અને રૂપિયા ચોરાઈ જવાનો પણ ભય રહેતો નથી અને તમારી વાત સાચી છે.
હા મિત્ર. તમે તો કીધું બરાબર છે મિત્ર પરંતુ. મિત્ર આપે જોવા જાય નને તો. એવું છે કે જો. આપની હા. ડિજિટલ પેમેન્ટ નું મહત્વ તે છે. મહત્વ તો છે પરંતુ મિત્ર ના કેટલા બધા ગેરફાયદા પણ છે, આપણે જોવા જઈએ ને મિત્રો તો કેટલાક આપણા સાથે ફ્રોડ. થઈ જાય છે કારણ કે કોઈ કોઈ અંહોન નંબર પરથી આપને કોલ આવે અથવા તો આપણને ઓટીપી માંગતો હોય. તો આપણા ખાતામાંથી પૈ જવાનની વધારે શક્યતા. હોય છે તો શું મિત્રો આ ડિજિટલ ફાય પેમેન્ટ ના ગેરફાયદા પણ હોય શકે.
હા તમારી વાત છા ચિ છે ડિજિટલ. યુ પી આઈ ના ગેરફાયદા પણો હોય શકે છે, આ બીજા અમુક લોકો ગેરરીતિ વર્તન કરતા હોય છે, જેમ કે ઓ ટી પી દ્વારા આપણા નાનાને ચોરી કરવા કે એ લોકોના નાણાકીય કબજા લેવા માટે, ઓ ટી પી દ્વારા ઓન ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને લોકો ના ખાતામાં ટ્રાન ટ્રાન્ઝેક્શન કરતા હોય. જેથી આ ગેરફાયદા છે અને આ ઘેર વર્તનને વસુ કરવા માટે, સરકારશ્રીએ સાઈબર ક્રાઈમ જેવી હેલ્પલાઈન નંબર રજૂ કરેલ છે, જેના દ્વારા ગેર રીતે પકડાઈ શકે છે. અને જે ગ્રાહકને સરહ પડે છે.
હા, મિત્રો તમારી વાત એ સાચ ચી, પરંતુ મિત્ર આપણે જોવા જઈએ ને મિત્રો જ્યા ડિજિટલ પેમેન્ટ છે, એ આપણા શહેરી વિસ્તારમાં તો બરાબર છે, પરણ તમે તો એ ગામડા વિસ્તારમાં એ ખૂબ જ આપણને અયો અયોગ્ય છે, કારણ કે મિત્રો ગામડા રમાં એટલું નેટવર્ક ના હોય. ને નેટવર્ક ના હોય તો આપણે આ ડિજિટલ પેમેન્ટ આપણે લેવડ દેવડ કરી ના શકીએ, કારણ કે આપણે જો એકબીજાને પૈસા આપવાના હોય તો કેટલો બધો સમય લાગે. કારણ નેટવર્ક જ ના હોય સર્વર ડાઉન સર્વર ડાઉન બ તાવે. પરંતુ મિત્રો આપણે સરકારને એવી બી એવી સ એવી આપણે ખાતરી રાખીએ કે સરકાર આપણને જે વિસ્તાર હોય, એવા બધી જ જગ્યાએ સારું નેટવર્ક રેય, અને એના મિત્ર ફાયદા એ છે કે આપણનો સમયનો બચાવ થાય. પહેલાના જમાનામાં એવું હતું કે મિત્ર આપણે પેલા બેંકમાં જઈએ તો લાઈનમાં ઉભા રેવું પડતું હતું પૈસા લેવા માટે, પરંતુ હાલમાં મિત્ર આપણે લાઈનમાં ઉભા રેવાનું પડે આપણા પર એ એ ટી એમ કાર્ડ હોય, અથવા તે જે પણ કાર્ડ હોય એનાથી આપણે સરળતાથી અને લાઈનમાં ઉભા ન રહેવું પડે. તો શું મિત્ર આ એ ટી એમ કાર્ડ યોગ્ય આપણે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે?
હા દોસ્ત. એ ટી એમ કાર્ડ આપણા માટે ખૂબ જ યોગ્ય કારક છે. એ ટી એમ દ્વારા ગમે ત્યાં એ ટી એમ મશીનથી પૈસા ઝડપથી અને સરળતતાથી ઉપાડી શકાય છે, જે આપણને ખૂબ જ ઉપયોગી છે. એ ટી એમ જો આપણે વસ્તુની ખરીદી કરીએ ત્યારે પણ ખૂબ જ ઉપયોગી છે. કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીએ, તો એ ટી એમ દ્વારા ટ્રાન્ઝેક્શન કરી શકાય છે, અને આ રીત ખુબ જ સરળ છે, અને ખૂબ જ ઉપયોગી છે. લોકોને સરળતાથી કોઈ પણ વસ્તુનું વેચે સરળતાથી કરી સકાય છે અને, કેશ પ્રકારના નાનાનો ઉપયોગ ઓશો અને એ ટી એમ દ્વારા ટ્રાન્ઝેક શન વધુ કરી શકાય છે.
વિસ્તારમાં પણ આ ડિજટલ પેમેન્ટ ઉપયોગ કરતા તમે વધુ માહિતી આપશો ગામડા વિસ્તારના લોકોને?
યુ પી આઈ, ફોન પે, ગૂગલ અંગેની એપ્સનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની જાનકારી પણ આપવામાં આવેલી છે, અને જેનાથી ફ્રોડ પણ થાય એ એ અંગેની પણ માહિતી આપવામાં આવેલ છે.
હા મિત્ર તમારી વાત ખુબજ સરસ છે. પરંતુ મિત્રો આપણે જોવા જ તેને તો એવું છે કે મિત્રો કે હાલમાં જે ટેકનોલોજી બદલાઈ રહી છે અને એઆઈ કેટલા બધા ફ્રોડ થયા હોય છે. તો શું મિત્ર આનાથ બચવા માટે કઈ ઉપાયો પણ ખરા?
ઉપાયો પણ છે સરકારથી દ્વારા ક્રાઈમ બ્રાન્ચ અંગે એક હેલ્પલાઈન નંબર પર છે જેના પ પણ આપણે કોલ કરીને માહિતી આપી શકીએ છીએ, અને તે માહિતીની ચકાસણી કરી અને ફ્રોડ થયેલ વ્યક્તિ અંગેની જાણકારી મેળવી શકાય છે.
સાચુ છે પરંતુ મિત્રો આપણે આપણે જે ડિજિટલ પેમેન્ટ વાપરતા હોય છે. તો આપણે ઘણી બધીવી ધ્યાનમાં બાબતો રાખવી પડે હોય છે પડતી હોય છે. કારણ કે મિત્ર આપણે જો આપણો જે જે પણ પીન હોય છે એટલે એ આપણે યોગ્ય રીતે નાખવો જોઈએ અને આપણ જે પીન હોય છે એને સિકુરિટી રાખવી જોઈએ છે. શું મિત્ર આપણે સિકુરિટી રાખવી જોઈએ આપણા પિન નો?
હા આપણે આપણા પિનની સિક્યોરિટી રાખવી જોઈએ. જો આપણે મોબાઈલમાં જ્યારે પણ, એપ્સ ડાઉનલોડ કરીએ છીએ અને પિન બનાવીએ છીએ, ત્યારે તેની સાવચેતી રાખવું જોઈએ. આપણે બીજાને બતાવવું ના જોઈએ એ પિન અને કારી પણ પીનની ના આપવું જોઈએ, જેથી આપણા નાણાકીય વ્યવહાર અંગે, કોઈ ફ્રોડ થઈ શકે નહીં.
હા ભાઈ, તમારી વાત તો સાચી છે, પરંતુ મિત્ર હાલમાં આપણે ઘણું ધ્યાન રાખવું જોઈયે કારણ કે, જે પણ ફ્રોડ થતા હોય છે એ એની આપણે જે નજીક પોલીસ સ્ટેશન હોય અથવા અથવા તો આપણે સાયબર ક્રાઈમ જે નંબર હોય, એને ત તાત્કાલિક આપણે કોલ કરવો જોઈએ. અને આપણે જે પણ જે પણ આપણે સમસ્યા હોય એના આપણે ત્યારે જો કરવી જોઈએ, કારણ કે હાલમાં મિત્ર, આખા ભારતમાં કેટલો બધો ફ્રોડ ચાલતો હોય છે. તો મિત્ર એને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દરેક દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં સાયબર ક્રાઈમ, જે હોય હેલ્પ નંબર હોય છે, રજૂ કરેલ છે. તો આપણે પણ તરત જ એને આપણે ડાયલ કરવો જોઈએ.
હેલ્પલાઇન નંબર દ્વારા. ફ્રોડ થયેલ કોઈ પણ વ્યક્તિને જાણકારી આપવી જોઈએ અને એ વ્યક્તિએ જાણકાર જાણ કરવું જોઈએ જેથી ફ્રોડ થયેલ વ્યક્તિને. શકાય સે અને. ફ્રોડ થયેલ વ્યક્તિ સાથે. કોઈ પણ પ્રકાર નું ફ્રોડ ન થાય તે અંગે માહિતી સરળ રીતે મેળવી.